હલો
કેમ છો.
બસ મજામાં હુ કેય કેમ છે આજે ગયા થી આવે છે.
બસ મજામાં બજારમાં થોડું કામ હતું. એટલે ત્યાંથી સીધો આવી રહ્યો છું. દુકાન જઈએ તો ખમણ ખાવાનું થઈ ગયું.
અરે વાહ થોડું અમારા માટે લેતો આવજે મને પણ ખમણ બહુ ગમે ગરમા ગરમ ખમણ ઉપર પેલી ચટણી અને થોડી સેવ નાખી લેતો આવજે
હા અને સાથે એક કપ ચા ની ચા મળી જાય તો એની તો વાત જ કાક અલગ હોય સવારના નાસ્તામાં શું લો છો તમે
ચાના શોખીન નથી હમ મારે જે બને એ બધું હાલે થેપલાને બધું દહીંને પૌવાને
વાહ તો તો મજા જ આવી જતી હશે ને અમ અમાર અમારા ઘરે તો મોટા ભાગે બાજરીના રોટલા કે જેટલા જ બનાવે મમ્મી કહે કે ઘરનો નાસ્તો સ્વાદ
એ સવાર થી જ બહારનું ખાવાનું બસ પસંદ કરે છે લોકો સમોસા કચોરી કે પફ ખાઈ લે પણ
એ એ સારું નથી
સારું તો નથી જ પણ હવે બધા થઈ ગયા છે ખાવાના એટલે
આમ જોવા જઈએ તો આપ સાદો ઘરનો બનતો સાદો ખોરાક જ આપણા માટે સારો કેહેવાય
હમ અને સૌથી વધુ કઈ ગુજરાતી વાનગી ગમે
દાડ ઢોકળી બઉ ગમે ગરમા ગરમ દા ઢોકળી અને ઉપર થોડું ઘી નાખેલું હોય તો આ હા હા મજા આવી જાય તને
મજા તો આવી જ જાય પણ એ ઘરની હોય તો વધારે મજા આવે
હા એ છે ઘરની તો મજા જ કઈક અલગ હોય
મને ખીચડી ને એવું તો નથી ગમતું પણ આ થેપલા ને એ બધો જે નાસ્તો છે એ વધારે પસંદ કરવા માંગ અથાણું ને થેપલાને ભાખરી ને શાક ને બધું વધારે મજા આવી જાય
હા સાચું આપણા ગુજરાતમાં વાનગીઓ તો ઘણી વિવિધતા છે જેમ કે થેપલા હાંડવો ઢોકળા ખાંડવી ઊદિયું સેવ ટામેટા ઢોકળા ખાટા મીઠા તો બધું જ અલગ અલગ સ્વાદ નું મળી રહે છે તમે કદી ખાટા મીઠા છો ખાધેલા છે
ના અમે ખાધા તો નથી પણ બહ ઓછા ઘરે તો નથી ખાધા બારે તો થોડા ઘણા ખાધા છે લગ્ન પ્રસંગ મન બધે હોય છે અને આપડા બાજુ. ઊંધીયુ ઊંધીિયાની કેવું તમને ઊંધિયું પસંદ
મને ઊઘયું થોડુંક ઓછું પસંદ છે પરંતુ જલેબી અને ફાફડા ખુબ જ પસંદ છે
અમારે ઉુતરાન ના દિવસે અમારા ઘરે ઉંધીયું અને જલેબી બન્યા હતા બધા સગા ભેગા થયા હતા
હા અરે આ વાહ પોતાન ઊધયુ અને જલેબી તો લગભગ દરેક ઘરમાં હોય જ છે તે કેટલા પતંગ ચગાવ્યા હતા ઉત્તરાયણમાં
વધારે તો એ થાય પણ વધારે તો ધ્યાન હોય છે ત્યારે સવારે ઉધીને બપોરે જલેબી અને સાંજે ચીકી પતંગ પણ ચગાવ્યા જ હતા
એ ખરુ ખાવાની વાત આવે એટલે બધું યાદ આવી જાય.
હા તું બહારનું ખાવા ખાવાનું કેટલું ખાય છે.
મારે તો અ બઉ ખાવાનું થતું નથી અઠવાડિયામાં કદાચ એક કાદ કે બે વાર ખાવું મિત્રો સાથે બહાર જઈએ ત્યારે બાકી તો ઘરે જ ખાવાનું થાય છે.
આમ તો ઘરે સારું ઘર બારે અત્યારે કેટલીક બીમારીઓ વધી ગઈ છે મને પણ બારના સમોસા અને દાબેલીને બધું વધારે ગમે છે પણ આપડા ઘરનું શાક રોટલી વધારે સારું ગામે
આજે બપોરે શું તમે શું ખાધું હતું.
ઘરે તો જમવામાં શાક રોટલીને જ બધું ખાઈએ છીએ.
હા- તમને કઈ મીઠાઈ વધુ પસંદ છે?
મીઠાઈમાં તો લાડવાની બધું વધારે પસંદ શીખંડને
હા
બસ કે લગ્નમાં તો બે ત્રણ વાર લઈ લઈએ ને કેરીનો રસને બધું હોત જતો હોવ બહુ બધારે મજા આવી જાય
તો ત અવ જલસો પડી ડી જાય
હમ દિવાળીમાં તો કેટલી બધી વાનગીઓ બને ચકલી, સેવ, મઠિયા, શકરપાળા, ગુ ગુઘરા અધીગ ઘરની વસ્તુ બને આવે મજા આવી જાય અને બહારની મીઠાઈઓ પણ આ બાજુ ઘ ઘણી બધી લઈ આવી.
હા અને બધું બજારમાં પણ મળે જ છે પણ ઘર જેવો પ્રેમ ક્યાં મળે.
હા એતો સાચી વાત છે, તું રસોઈ બનાવતા શીખ્યો છે?
ના હું રસોઈ બનાવતા તો નથી શીખ્યો પરંતુ મને સાદું સાદું ક્યારેક એટલો હોવું તો ખાવું હોય તો એવું બનાવતા આવડે છે જેમ કે ચા બનાવી શકો છું, મેગી બનાવી શકો છું. હા મેગી બનાવતા તો આવડે છે તેમજ રોટલી પણ જો ઘરે મમ્મી કે લોટ બાંધીને ગયા તો મને રોટલી બનાવતા પણ આવડે છે. પણ ગોલ ના બને ભારત નકશાની જેમ બને આડી અવળી પણ બને બની જાય.
મારી પણ એવી જ હાલત છે પણ મે એ જી વાર ટ્રાય નથી કર્યો. આથી શાક બનાવી ગયા પહી કાઈ નથી બનાવ ખાલી એક સરબત બનાવતા આવડે. છે.
હા હા શરૂઆતમાં તો એવું થાય જ. ધીમે ધીમે પછી શીખી જવાય, ટ્રાય કરીએ આજકાલ તો યુટ્યુબ ચેનલ વધી રહી છે અલગ અલગ ખાવાની તેનું આપણે કદી નામ પણ ના સાંભળ્યું એ એવી રેસીપીઓ પણ યુટ્યુબ પર મળી જાય છે.
આમ માનજો નવી નવી ઘરે બનતી હોય એટલે મજા આવે અને જે બારે બધી દાબેલી, સમોસા ને બધું ખાય છે, એ બધું ઘરે બનાવી વધારે મજા આવે.
હા અત્યારે ઉનાળાની સિઝનમાં તો કેરી મળે રોજ.
શું કેવ તમે?
અને બધી નવી નવી માન ગીઓ આજમાવાની પણ મજા આવે. ટેસ્ટ પણ બદલાતો રેય, દાળ ભત ની યાદ આવે છે?
દાળ ભાતની તો યાદ આવે મને દાળ ભાત ખુબ જ ખાવા પસંદ છે.
અને ફળ ખાય જે ફળ?
હા, ફળ ખઉં છું ને એમે અત્યારે તો કેરી ખાઈ ખ-ખાઈ લઉં છું એકાદ દિવસમાં. બાકી કેળા સફરજણ પણ ખાવં છું.
અને પણ તરબુજ ને બધું ઉનાળામાં તબુજ ખાવાની મજા જ આવે અલગ જ છે વાત એની.
અને ઉનાળા માં તો છાસ બપોરે ચમ્યા પછી એક ગ્લાસ છાસ મળી જાય તો ત-તાજગી આવી જાય, શું કહેવું?
હા, અમારે ઘરે તો લગભગ રોજ છાસ બને છે. અહ છાસ પાચન માટે સારી વાત છે.
એમ તો દહીં પણ સારું જ હોય છે. ધ-ઘણા લોકો જમવામાં દહીં કે કચુંબર જરૂર લે છે.
હુસ સલાડ ખાય છે તું?
હા કાકડી, ટમેટા, ગાજર કે ડુંગળી નું મિક્સ સલાડ મમ્મી કહે કે જમવાની સાથે સલાડ ખાવું જોઈએ. તેથી સલાડ પણ ખાવં છું.
પેલા શાકભાજી ભાગતો હતો અને હવે સમજાયું કે તરી માટે જરૂરી છે.
હા, આજકાલના બાળકોને લીલા શાક ઓછા ગમે છે. બધાને ચીપ્સ ને કોલ્ડ ડ્રિંક્સ ને જંક ફૂડ ને એવું જ બધું ખાવું ગમે છે.
હા, પણ માતા પિતા નાનપથી સારી ટેવ પાડવી જોઈએ નહીં તો પછી આદત બદલવી મુશ્કેલ બને.
હા, એ તો છે. તું ક્યારે ફૂડ ચેલેન્જમાં ભાગ લીધો છે તે?
ના પણ એક વાર મિત્રો સાથે મિકસ પાણીપુરી ખાવાની સ્પર્ધા કરી હતી. પછી આ આખો દિવસ કઈક ખાઈ ના સાધ્ય.
તે તું સ્પર્ધામાં તું જીત્યો હતો કે હારી ગયો તો?
ના હારી જ ગયો હતો. હા એ બૂરે દા બેલી અને વડાપાવ.
મને તો કાઠિયાવાડી ગાંઠ યા અને ફાફડા ખાસ કરીને દશેરા ના દિવસે ફાફડા ખાવાની મજા જ અલગ હોય છે. શું કેહવું?
સાચું આપણા દરેક દિવાર સાથે કોઈ ને કોઈ ખાસ વાનગી જોડાયેલી હોય છે.
હા, જેમ કે હોળીમાં આપડે કેટલાક લોકો ખાસ મીઠાઈ બનાવે છે. જન્માષ્ટમીમાં પણ ફરાળી વાનગીઓ બનાવે છે. ઓક ઉપવાસના ખોરાક ની વાત કરીએ તો તને શું ગમે ઉપવાસમાં ખાવાનું એ ટાઈમે.
ઉપવાસમાં ફરાળી છે. ફરાળી વેફર છે બટાકાની વેફર કેેળાની વેફર બધું વધારે ખાવાનું પસંદ કરે છે. સારું જલો. ઈ બધી વાતો તો ચાલ્યા કરશે. સાચી વાત આપડે પછી આવો પછી નવી નવી વાનગી બનાવી તમારા માટે
હા હા ચોક્કસ